તો
હલો
કેમચો
મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં છુ. આજે આપડે ખોરાક વિશે વાત કરીએ
હા મને પણ આ ટોપિક એકદમ ઇન્ટરેસ્ટિંગ લાગે
તમે જનરલી શું ખાવામાં સૌથી વધારે ગમે
હા ને ગુજરાતી ફૂડ વધારે પસંદ છે, દાલ ભાત રોટલી શાક કઢી ના ખીચડી મારું ફેવરેટ છે તમને કયું પસંદ છે.
મને પણ ગુજરાતી ફૂડ જ ગમે છે, એમ પંજાબી અને સાઉથ ઇન્ડિયન ફૂડ પણ ખુબ જ ગમે છે.
અચ્છા તમારું ફેવરટ છે ને પંજાબી ડડીશ કયું છે.
હમ પંજાબી ડીિશ
હા હા
પંજાબી ડીશ મને પનીર બટર મસાલા નાન જીરા રાઈસ તમને
મને છોલે ભટુરે પનીર ટી્કા એ વધારે ગમાય
સાઉથ ઇન્ડિયન માં શું ગમે છે.
આ મસાલા ડોસા ઈડલી વડા ઉત્તપા તમને
હું પણ ઢોસા અને સાંભર બઉુ એન્જોય કરું છુ.
અચ્છા તમને ઘરનું ફૂડ વધારે ભાવે કે પછી બહારનું
હું મોસ્ટલી ઘરનું જ કહઉ બાર ન વીકમાં એક બે વાર જેવું ચાલે
સેમ સેમ ઘર ન ફૂડ હેલ્ધી પણ હોય અને ફ્રેશ પણ હોય ને
હમ તમારા ઘરમાં કુકિંગ કોણ કરે છે.
મારી મમ્મી એમના હાથ ન જમવાનું બહુ ટેસ્ટી હોય
મારા ઘર પણ મમ્મી જ કુકિંગ કરે છે સન્ડે ક્યારેક પપ્પા પણ સ્પેશિયલ ડીશ બનાવે છે.
વાહ પપ્પા શું બનાવે
હમ્મ પપ્પા પાઉભાજી પુનાવ ચાઇનીઝ રાઇસ એવું બધું બનાવી લે છે.
બઉુ સરસ બઉુ સરસ તમને આવડે કે કુકિંગ
અ બેઝિક આવડે છે, ચા કોફી મેગી સેન્ડવીચ એવું બધું બનાવી લઉં છુ.
હું પણ બેઝિક કુકિંગ કરી શકું લક રોટલી છે શાક છે, પહા ઉપમા અને ચા એવું બનાવી લો
ફ્યુચરમાં કુકિંગ શીખવાનો કઈ પ્લાન
હા મને કેક છે પીઝા છે સ્વીટ્સ બનાવતા શીખવું છે.
બરાબર મને પણ યુટ્યુબ જોઈને નવી રેસીપી ટ્રાય કરવાની ગમે છે.
અચ્છા તમારો બ્રેકફાસ્ટ શું હોય છે, જનરલી
બ્રેકફાસ્ટ તો, જનરલી પોહા થઈ ગયા થેપલા, ઈડલી, તો બ્રેડ. અને, તમારો
મારાને એ પોહા ઉપમા કે ઢોકળા એવું બધું, એમ ગુજરાતી ટાઈપ નું હોય.
અચ્છા, બ્રેકફાસ્ટ સ્કીપ કરવાનું જોઈએ.
ના, ના, ના બ્રેકફાસ્ટ દિવસ નું સૌથી ઇમ્પોર્ટન્ટ મેલ છે.
બિલકુલ, બ્રેકફાસ્ટ થી એનર્જી સારી મલી જાય છે.
હમ, લંચમાં શું ખાવ છો.
લંચમાં દાળ, ભાત, શાક રોટલી, સલાડ અને છાસ
હું પણ, ઓલમોસ્ટ એવું જ ખાઉં છુ.
ડિનર લાઈટ જોઈએ, કે પછી હેવી.
હેવી કરતા લાઈટ, ડિનર બેટર લાગે મને.
તો, રોજ ફ્રૂટ્સ ખાવ છો તમે
હા, ટ્રાય કરું છું મેંગો, એપલ, બનાના, ગ્રેપ્સ એડ ઓરેન્જ ગમે મને ખાવામા
મને મેંગો, સૌથી ફેવરેટ છે મારું
હા, સૌળ આઓલ્મોસ્ટ વાતાને મેંગો જ ગ મે.
હા, મેંગોની સિઝનની વેટ જ હોય.
હ.. ડ્રાય ફ્રૂટસ ખાવ કે તમે.
હા ખાલી, બદામ ને કાજુ એવું બધું ખાવં છું.
મોર્નિંગમાં તો સોપડ બદામ ખાવાનું હેલ્ધી હોય.
બિલકુલ બ્રેન, માટે પણ સારું છે.
હમ્ તમે કીધું પાણી પીઓ ડેલી.
હમ લગ-ભગ ત્રણ લીટર, જેવું ડેલી થઇ જાય છે મારું અને તમારું?
મે બી ટુ પોઇન્ટ ફાઈવ થ્રી લીટટ, ટ્ર કરો રોજ પીવા ની.
હમ, વોટર ઓછું પીએ તો, હુ ડીહાઈડ્રેશન થઇ જાય આપણને
હમ, એટલે ડોક્ટર પણ વધારે પાણી, પીવા જ ખઈ છે ને.
હમ્મ ચાલો આજે તો ખોરાક વિશે ઘણી સારી વાત થઈ છે, આપડી
હા. કેમ, ને તમને ફાસ્ટ ફૂડ ગમે કે
ફાસ્ટ-ફૂડ ગમે ને. તમને.
હા, વીકમાં એક વાર ખાવ તો ચાલે, ગમે મને પણ.
અચ્છા ઓકે -ઓકે ફેવરેટ શું છે ફાસ્ટ ફૂડમાં તમારે
પિઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઇઝ પાણી-પુરી એંતમાં.
મને, પાઉ-ભાજી ને વડાપાઉં મારું ફેવરેટ છે.
હા,, હા સ્ટ્રીટ ફૂડ ખાવાનું ગમે છે. એમને
હા- હા, પણ -પણ સારી જગ્યા ન ખાવાનું જોઈએ છે.
બિલકુલ હાજે નિક ન બઉ ઇમ્પોર્ટન્ટ છે, આજ-કાલ
સાચી વાત, તમારા સિટીમાં સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ કયું છે.
દાબેલી, પાની, -પુરી સેવુંસર તમારી સિટીમાં કયું છે.
અહિયાં તો, પાઉ-ભાજી ને ચાાઈનીઝ ની બહુ લારી ફેમસ છે.
ચાઇનીઝ ફૂડ, ગમે કે તમને.
અ થોડું બહુ ગમે છે. હાકા નુડલ્સ ને ફ્રાઈડ રાઈસ, એવું ગમે છે ખાલી.
મને -પણ ચાઇનીઝ ફૂડ ગમે છે. પણ વધારે ઓઇલી હોય, ને એટલે મે ઓછું જ ખાઉ છું ચાઇનીઝ.
હા એ બી સાચી વાત છે. તમને ઇટાલિયન ફૂડ ગમે,?
હા વ્હાઈટ સોસ, - પાસ્તા ને ગાર્લિક, બ્રેડ એવું બધું બઉુ ગમે.
હ, હું રેડ સોસ, પાસ્તા પ્રિફર કરું, કેમકે એ મને બનાવતા આવડે છે. હે, હે.
અચ્છા વાહ બહાર જમવા જવાનું હોય! તો ફેમિલી સાથે જવું ગમે કે પછી તમે ફ્રેન્ડ સાથે જાઓ છો. હ.
બંને સાથે ગમે છે ફેમિલી સાથે રેસ્ટોરન્ટ અને ફ્રેન્ડ સાથે કેફે
હું પણ બર્ ડે એકા તો સ્પેશિયલ ઓકેઝન ની અંદર બહાર જમવા જાઉ
તમારો ફેવરેટ રેસ્ટોરન્ટ કયો છે.
અમારામાં એક એરિયામાં છે ને ત એક રેસ્ટોરન્ટ છે, જ્યાં ગુજરાતી થાળી બહઉ સારી મળે
અચ્છા એવું છે. હું પણ બફે રેસ્ટોરન્ટમાં જવાનું વધારે પસંદ કરું છુ.
પણ બુફે માં ઘણા ઓપ્શન મળ્યા ને
હા મળી જાય ને સૂટ થી લઈ ને ડેઝર્ટ સુધી ને બધું જ જોય એમાં.
શુંપ ગમે તમને?
હા ખાલી ટોમેટો સૂપ બહુ ગમે મને.
મને હાર્ટ અને શોપ બહુ ગમે.
ડ્રિન્ક્સમાં શું ફેવરેટ છે તમારું?
છાસ લેમન જ્યુસ કોકોનટ વોટર અને ફ્રેશ જ્યુસ.
અચ્છા. મેં પણ છાસને બધું વધારે પ્રિફર કરું કોલ્ડ્રિંકસ કરતા.
કોલ્ડ્રિંક્સ વધારે પીવું હેલ્ધી નથી ને.
હા એમાં સુુગર બહુ વધારે હોય છે.
ટી ગમે કે કોફી ગમે તમને?
અ મોર્નિંગમાં ટી અને ક્યારેક ક્યારેક કોફી તમે?
મે તો કોફી લવર.
એવું છે, આઈસ્ક્રીમ નો ફેવરેટ ફ્લેવર?
ચોકલેટ બટરસ્કોચ એ બ્લેક કેરટ અને તમને કયું પસંદ છે?
હમ મને મેંગો થઇ ગયું કોકોનટ અને કેસર પિસ્તા.
સ્વીટ સૌથી ફેવરેટ શું છે તમારું?
હમ સ્વીટમાં રસગુલ્લા થઇ ગયા મોનથાળ થઈ ગયો ગુલાબ જાંબુ થઇ ગયા
મને તો શ્રીખંડ બાસુંદી રસમલાઈ જ ગમે.
એવું મને રસમલાઈ બનાવતા બહું ઓછી રીતે આવડે છે.
બનાવી છે ક્યારે?
હા બહુ ટાઈમ બનાવ છે ઘણી વાર ઘરે બી બનાવી છે બધા બહાર ને બી ખવડાવી છે.
બધા લોકો તારીફ જ કરે છે મારા રસમલાઈની.
સારી વાત કેવાય તો અમારી માટે પણ બનાવી લાવ જો.
ચોક્કસ ચોક્કસ પાક્કું બનાયી લાવીશ. ફેસ્ટિવલ માં ખાસ કઈ મીઠાઈ ગમે તમને કેવો?
દિવાળીમાં તો મોહનથાલ અને કાચુ કતરી અને અગર જો તમે રસમલાઈ બનાવી આપતા હોય તો સારી વાત છે.
ચોક્કસ ચોક્કસ બનાવી આપીશું. તને રસમલાઈ લાડુ જલેબી એવું બધું બનાવી આપીશ તમને.
હમ તમે હેલ્ધી ડાયટ ફોલો કરો કે નહી કરતા એ કો?
હા હવે ટ્રાય કરું છું ધીરે ધીરે.
અચ્છા તો શું શું ઇન્ક્લુડ કરો છો તમારી ડાટમાં?
હમ ફ્રુટસ થઇ ગયા વેજીિટેબલ્સ થઇ ગયા. કઈ પ્રોટીન વાળું વસ્તુ થઈ ગયું અને પાણી વધારે પીવાનું.
બહું સરસ એક્સરસાઈઝ કરો?
હા રોજ વોક કરું છું થર્ટી ફોર્ટી મિનિટ્સ ડેલી.
મે બી મોર્નિંગમાં જ વોક કરું.
ફિટનેસ માટે હેલ્ધી હેલ્ધી રેવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે ને.
હા એના અંદર બહાર ન ફૂડ ને બધું જંક ફૂડ નહી ખાવું જોઈએ.
કોઈ કોઈ વાર ચાલે રોજ રોજ નઈ સારું કેહેવાય. અમારા ઘરમાં સન્ડે કોઈ સ્પેશિયલ ડીશ બને છે?
ક્યારેક ઉધિયું બની ગયું પુલાવ પનીર છે એવું બધું બની જાય.
અચ્છા મારા ઘરમાં બી સન્ડે હોય ત્યારે પાઉંભાજી નહીં તો બિરિયાની જરૂર બને છે.
ફેમિલી સાથે જમવાની મજા જ અલગ હોય ને.
હા બધા સાથે બેસીને જમીએ તો બોન્ડિંગ પણ વધે છે ને.
હા એટલે બધા તો તો હળીમળી ને તો રહેવું જ જોઈએ કેમ કે બધા સાંજે જ મળતા હોઈએ ને.
હા એજ ને. નો ન્યુટ્રીશન માટે શું કરો છો બેલેન્સ ડાયટમાં?
ન્યુટ્રીશન એટલે આપણે બોડીને જરૂરી વિટામિન્સ મિનરલ્સ પ્રોટીન્સ અને એનર્જી આપો એવું ખોરાક.
અચ્છા બિલકુલ તો બેલેન્સ ડાયટ કેમ ઈમ્પોર્ટન્ટ છે.
બોડી હેલ્ધી રહે ઇમ્યુનિટી વધે અને એનર્જી પણ મળે ને એના માટે.
અચ્છા
સારું કેવાય તો તમે શું એવું તો ખાવ છો કોઈ સિઝનલ ફ્રૂટ ખાવામાં શું બેનિફિટ છે.
બેનફિટ્સ તો ઘણા છે વિટામિન્સ આપણી બોડીમાં જે જોઈએ ને એ મળી રહી છે. અચ્છા તો આ ખોરાકની બધી વાત કરી પછી ફ્રુટશ ની બધાની આ બધી વાત કરી તો હવે મને બી અત્યારે જુસ પીવાનું છે તો હવે ફટફટ જ્યુસ બનાવી લઉં.
પીલો પીલો બનાવી લો બનાવી લો.
ઓકે બાય.
બાય